ના નમસ્તે મીના કેમ છે?
નમસ્તે રીના હું મજામાં છું તું કેમ છે?
હું પણ મજામાં છું આજે હવામાન ખુબ આનંદ થયુ.
હા બિલકુલ આજે સવાર થી આકાશમાં વાદળા છવાયેલા હતા અને પછી સરસ વરસાદ ચાલુ થઈ ગયો.
મને તો વરસાદ ખૂબ ગમે છે વરસાદ આવે ત્યારે વાતાવરણ એકદમ ઠંડુ અને સુંદર
હા વરસાદ પ્રકૃતિનું સુંદર વરદાન છે ગરમી થી રાહત મળે છે અને ધરતી પણ હરિયાળી બની જાય છે.
તારા માટે વરસાદ નો મોટા ફાયદો શું છે?
મારા વરસાદનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેતી માટે પાણી મળે છે. આપણા દેશના ઘણા કિસાનો વરસાદ પર આધાર રાખે છે.
હા આ સાચું છે જો સમયસર વરસાદ ના પડે તો પાકને ઘણું નુકસાન થાય.
બિલકુલ જો ખુબ ઓછો વરસાદ પડે તો દુષ્કાળ જેવી સ્થિતિ બને અને જો ખુબ વધારે વરસાદ પડે તો પૂર આવી જાય.
એટલે વરસાદ
હા વરસાદ થી નદીઓ તળાવો કુવાઓ અને ડેમ ભરાય છે આપડે પીવાના પાણી માટે પણ વરસાદ ખુબ જરૂરી છે.
સાચું પાની વગર જીવન શક્ય નથી વરસાદથી જ સ્તર પન વધે છે.
અને પ્રાણીઓ પક્ષીઓ મ બધાને વરસાદ થી જીવન મળે છે.
મને વરસાદમાં માટીની સુગંધ ખૂબ મજ ગમે છે. પહેલો વરસાદ પડે જે સુંગન આવે છે ન એ મનને ખૂબ પ્રસન્ન કરી દે છે.
અરે વા. મને પણ એ સુગંધ ખુબ ગમે એવા લાગે એવું લાગે કે ધરતી હસી રહી હોય.
તને વરસાદમાં શું કરવાનું વધારે ગમ છે?
મને ગરમ ચા પીવી ભજીયા ખાવા બારણી પાસે બારી પાસે બેસીને વરસાદ જોવો ખુબ ગમે.
વાહ મને પન ગરમ ચા અને મકાઈ ખૂબ ગમે. ક્યારેક ગરમા ગરમ ભુટ્ટો ખાવાની મજા જ અલગ હોય છે.
હા વરસાદ અને ગરમ નાસ્તો એક સુંદર જોડ છે.
અને બાલકોને તો વરસાદમાં રમવાએન ખુબ મજા આવે બનાવીને પાનીમાં તરાડે ઉછળ કૂદ કરે.
હા પણ એની સાથે ધ્યાન પણ રાખવું પડે ગંદા પાણીમાં રમવું નહી નહીતર બીમાર થેઇ જઈએ.
સાચું વર્ષા સાથે આનંદ છે પણ સાવધાની પણ જરૂરી છે
હા વરસાદની ઋતુમાં મચ્છર વધારે થાય છે એથી ડેન્ગ્યુ મલેરિયા વાયરલ ફીવર જેવી બીમારીઓ ફેલાય છે.
એ માટે ઘરની આસપાસ પાણી જમા થવા દેવું નહીં સ્વચ્છતા રાખ વી ખૂબ જરૂરી છે
અને બહારનુ કાપેલું ફળ ગંદુ પાણી અથવા ખુલ્લું ખાવાનું ઢાંકવું જોઈએ.
હા વરસાદની ઋતુમાં ગરમ અને તાજું ભોજન ખાવું સારું.
તને શાળાના દિવસો યાદ છે વરસાદના દિવસોમાં શાળા એ જવા માટે રેનકોટ છતા ત્રી અને પાણીથી બચવાના જૂતા લેવા પડતા
હા ખુબ યાદ છે ક્યારેક રસ્તા પર પતલું પાણી ભરાઈ જતું કે શાળાએ પહોંચના મુશ્કેલ કિલ બની જાતિ
અને ક્યારેક સાડા છુટી પણ પાડી પડતી છું ટી પણ પાડી દે એવા દિવસોમાં બાળકો ખુબ ખુશ થઈ જાય
બિલકુલ ઘરમાં બેસીને ગરમ ચા પકોડો અને વરસાદની મજા આવે
પણ શહેરોમાં વધારે વરસાદ પડે ત્યારે સમસ્યા પણ ખુબ થાય છે.
હા જેમ કે ટ્રાફિક જામ રસ્તા પર પાણી ભરાયું બિજલી જતી રેવી અને કામ ધંધામાં અડચણ આવવી
સાચું ઘણી વાર ગટર જામ હોવાથી પાણી રસ્તા પર ફેલાય જાય છે
એ માટે શહેરની સાફ સફાઈ ડ્રેનેજ સિસ્ટમ અને યોગ્ય યોજના જરૂરી છે
હા નાગરિકો એ પણ પ્લાસ્ટિક કચરો અ રસ્તા પર નાખો જોઈએ નઈ એથી નાળા બંધ થાય છે
કિસાનો માટે વરસાદ વરદાન છે પણ અતિવૃષ્ટિ એના માટે નુકસાનકારક બની શકે છે
હા હા ખુબ વધારે પાણીથી ખેતમાં પાણી ભરાઈ જાય પાક સડી જાય અને આર્થિક નુકસાન થાય
અને ઓછો વરસાદ પડે તો બીજ ખાતર અને મહેનત વધુ અર્થ જાય શકે
એટલે ખેતી અને વરસાદુ સંબંધ ખુબ ઘેરો છે.
મારા ગામમાં કિસાનો વરસાદની રાહ જોતા હોય છે પહેલે વરસાદ પડે ત્યારે બધાના ચહેરા પર ખુશી દેખાય છે.
એ દ્રશ્ય ખુબ સુંદર હોય ધરતી હરિયાળી બની જાય ખેતો લઈરાય અને વાતાવરણ જીવંત લાગે
વરસાદથી તાપમાન ઘટે છે અને ગરમીથી રાહત મળે છે.
હા અમે જૂનની તીવ્ર ગરમી પછી પેલો વરસાદ પડે ત્યારે અ જોણું જીવનમાં તાજગી આવી જાય
વરસાદ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મદદ કરે
સાચું જંગલ પ્રાણી પક્ષી નદી જમીન બધું વરસાદ પર ઘણું નિર્ભર છે.
તાર મતે વરષાદ ઋતુમાં શું શું સાવધાની રાખવી જોઈએ?
પેલી વાત હંમેશા છત્રી રેનકોટ અથવા પાણી થી બચવાની વ્યવસ્થા સાથે રાખવી
બીજી વાત ભીજાયા પછી લાંબા સમય સુધી ભીજેલા કપડાંમાં ન રહવું
અને ત્રીજી વાત સ્વચ્છ ને ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ
ચોથી વાત મચ્છર થી બચવા માટે ઘર સાફ રખવાનું રાખવું અને પાણી જમા ન થવા જોઈએ
અને પાંચમી વાત જરૂરત વગર પૂર અથવા ખુબ પાણી ભરાયેલા હોય એવા વિસ્તારમાં આપણેે ન જવું જોઈએ
અને વીજળી કડકે તારે ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેવું ઝાડ નીચે પણ ઊભા રહેવું જોખમીશ હોઈ શકે
હા આ બધી સાવધાનીઓ જીવન માટે ખુબ જરૂરી છે
તને વરસાદ પર કોઈ કવિતા અથવા કહાવત ખબર છે.
હા આ લોકો કહે છે કે વરસાદ ધરતીનો શ્રૃંગાર છે મને આ વાક્ય બોવ જ ગમે છે.
વાહ ખૂબ સુંદર ખરેખર વરસાદ ધરતીને નવજીવન આપે છે.
હા અને માણસના મનને પણ શાંતિ આપે છે.
મને તો બાર બારની પાસે બેસીને વરસાદના ટીપા જોવા અને વરસાદનો અવાજ સાન્લો ખૂબ ગમે છે.
એ અવાજ એકદમ મધુર લાગે છે જેનું સંગીત વાગી રહ્યું ન હોય એવું લાગે.
આજકાલ હવામાન પરિવર્તનને કારણે વરસાદના ઢાંચસા પણ બદલાતા જાય છે.
હા ક્યારેક ખુબ ઓછો વરસાદ, ક્યારેક અચાનક ખુબ વધારે વરસાદ આ બધું ચિંતાજનક છે.
હમમ. ક્યા બોલે?
ક્યારેક ખુબ ઓછો વરસાદ અને ક્યારેક અચાનક ખુબ વધારે વરસાદ હોય તો આ બધું ચીં ચિંતાજનક છે.
એ માટે પર્યાવરણ નું રક્ષણ જરૂરી છે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ.
પાણીનો બગાડ ટાળવો અને નદીઓ સ્વચ્છ રાખવી અને પ્રકૃતિ પ્રતયે જવાબદારી નિભાવી. જરૂરી છે.
તો ચાલ હવે વરસાદ વિષય પર આપને શું શીખ્યા એ થોડું સારાંશમાં કહીએ.
હા જરૂર વરસાદ પ્રકૃતિનું અમૂલ્ય વરદાન છે. એ ખેતી, પાણી, પર્યાવરણ અને જીવન માટે ખૂબ જરૂરી છે.
વરસાદથી હરિયાળી, ઠંડક, આનંદ અને તાજગી મળે છે.
પણ અતિવૃષ્ટિ, પૂર, બીમારી, ટ્રાફિક અને ગંદકી જેવી સમસ્યા પણ થઈ શકે છે.
એટલે વરસાદનો આનંદ લેવો પણ સાવધાની સાથે.
સ્વરછતા રાખવી, પાણી બચાવવું, મચ્છ થી બચવું અને પર્યાવરણનું રક્ષણ રક્ષણ કરવું આ આપણી ફરજ છે.
એકદમ સાચું વર્ષા જીવનામાં રંગ ભરે છે અને ધરતીને નવજીવન આપે છે.
મને લાગે છે વરસાદ બધાના મનનો પ્રિય મોસમ છે.
હા મને પણ એ જ લાગે છે.
ચાલ તો આજનો આપડો સવાદ અહી પૂરો કરીએ.
હા ખુબ સરસ વાતો થઈ.
ધન્યવાદ.
ધન્યવાદ. અભી દસ મિનટ તક કોલ વૈસે હી રેહને દીજએ.
હા.
ક્યા ક્યા ચલો ઓર કુછ રિપીટ રિપીટ કરતે હૈ રૂકો.
હમમ આજકાલ હવામાન પરિવર્તન કારણે ઢાંચા પણ બદલ તા જાય છે.
હે
વાચો અરે કોનસા કોનસા અભી પઢો દસ મિનટ
હા.
મારા મતે તો વરસાદ સૌથી મોટો ફાયદો તો એ છે કે ખેતી માટે પાણી મળે છે. આપણા દેશ ના ઘણા કિસાનો વરસાદ પર આધાર રાખે છે.
હમ વૈસે ભી વર્ષાદ પર કોઈ, કવિતા ગીત કોઈ કહાવત આઈ છે?
હા જો મને એ બહુ જ ગમે છે કે રીમઝીમ બરસા સાવન વાળું ગીત આવે છે ને, એ મને બહુ જ સાંભળવું ગમે છે.
એ ઘરમે પણી ફિલ્ટર કરેલું છે,
હા, અમે વરસાદનું પાણી બચાવીને અમે તળિયામાં ટાકો કરીને, પાણીને બચાવવા માટે અમે એવો સ્ત્રોત ઉભો કરેલો છે.
જંગલ પ્રાણી પક્ષી એ સબ વરસાદનું પણ પાણી નિર્ભર છે ન,
હા હમ તારા મતે વરસાદ ઋતુ, ટૂંક માં શું શું સાવધાની રાખવી જોઈએ?
બહોત, જે નને બીમારી મચ્છર ડેન્ગુ એઐસે ન આઝારું, પડે છે ન,
હા,
બારિશ હો તો દ્રશ્ય ખૂબ સુંદર હોય. પર બીમાર હોય તો બહત બેકાર હ એ
અને ત્યારે શું છે. કે સ્વચ્છ અને ઉકાળેલું ફિલ્ટર કરેલું પાણી પીવું બહુ જ સારું છે.
હમ તારા મતે ઋતુમાં શું શું સાવધાની રાખવી જઈએ?
બસ એજ કે આપડે બહાર પાણી ભરેલું હોય તો, છત્રી છે રેનકોટ છે એ બધી વસ્તુ, સાથે રાખવી જોઈએ અને, લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં પહેરવા ના જોઈએ, બીજું એકે ઉકાળેલું અને ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ, અને મચ્છર થી બચવા માટે ઘર સાફ રાખવું પાણી જમા ન થવા દેવું, પછી જરૂરત વગર ખુબ પાણી ભરાયેલા હોય એવા વિસ્તારમાં ન જોવું, અને વીજળી કડકે ત્યારે ખુલ્લા મેદાનમાં ઉભા, ઉભા ના રેવું ઝાડ નીચે પણ ના ઉભા રહેવું આ બધું જોખમી હોય શકે
બહુ જોખીમ હે વો એટલે ખેતી અને વરસાદનો સબંધ, ખૂબ ગહેરો છે.
હા તો આજે આ વિશે સરસ વાતો થઈ આપડી બેઈ વચ્ચે, તો બહુ મજા આવી ગઈ ધન્યવાદ.
ધન્યવાદ.